હમ્મ
હેલ્લો
હલો હલો, આવાજ આવી રહ્યો.
કેમ છો તમે?
મજામાં, તમે કેમ છો?
યાં હા તો.. આજનો વિષય છે કે એકદમ સરસ વિ અ આપને પાની વિસયથી વિસ્તાર કરવાનો છે.
હમ્મ હમ્મ, આ તો સારી વાત છે.
તો.. બધુ સારુ છે. આજે હું પાની વિસેથી વિ તારતી હોતી એટલે લાગ્યું કે આપને આ વિષય પર વાત કરવાની જોઈ.
બરાબર
હેલો, તમારી આવાજ નથી આવતી.
હમ્મ, બધુ સારુ છે. આજે પાણી ના વિષય પે તમે ચર્ચા કરવાના. તો આ તો સરસ વાત છે હમ.
સાચી વાત છે. ઘણા લોકો ન ચાલુ રાખી દે છે ને તો પછી જરૂરિયાત કરતા વધારે પાની વાપરે છે.
હમ્મ મને લાગે છે કે, પાની બચાવવાની આદત નાના બાલકોથી જ છીકવાય જોઈએ.
હા. અને તો મને લાગે છે કે પાણી બચાવવાની આદત નાના બાળકો તે જ શીખવાવી જોઈએ.
હા કારણ જે આજે બચ્ચા તો આવતી પીઢી ને પણ શુદ્ધ પાણી મળશે.
હા, અને તો હા કારણ કે આજે બચાવશું તો આવતી પેઢીને પણ શુદ્ધ પાણી મળશે.
હમ. અમારા ઘર ઘરે તો બધા આને સમજાવું છે કે બ્રશ કરતા સમય નળ બંધવા રાગ આવતો.
હા, અમારા ઘરે તો બધાને સમજાયું છે કે ખૂબ સારી રીતે પાણીનું યુઝ કરવા જોઈએ.
હમ હમ, અને કપડા ધોતી વધ કે એવી જરૂરત પ્રમાણે જ પાણી વાપરાવ જોઈએ હ.
હા અને તો કપડા ધોતા પણ જરૂરત પાણી પાણી પ્રમા પ્રમાણે જ પાણી વાપરાવું જોઈએ અને તો નાની નાની આદતોથી ઘણા પાણી બચાવી શકે.
હમ હમ. દ પાણી તો આ માણસ ના જીવનમાં એકદમ સર મહત્વનું વસ્તુ છે. તમને પાણી નથી તો તમારું જીવન સરળ નથી રહેવાનું. તમને તો તમારા શરીર માં જ પંચતર ટીકા તો પાણી જ રહેવાનું.
હમ. આ જોઈને લાગે છે કે પાણી આપની પાસે સહજ મળે છે. ને એમની કિંમત સમજાવેની સમજાવવાની જોએ.
હા આા તો સાચી વાત છે પાણીની કિંમત કરવાના તો તમે આ તમને આગળ પાણી ની તકલીફ ના હોય. કારણ આજે કાલે કેમ છે વરસાદ ભી કમી થયો. હા તેવા રીતેથી પાણી જમીનમાં કમી થવાનું. અને તમને પછી પીવા માટે બી પાણી નથી મળવાનું.
હા તો ખૂબ સરસ વાત છે એની તો જો બધા લોકો મળીને પ્રયાસ કરશે તો ભવિષ્યમાં પાણીની સમસ્યા ઓછી થશે ને.
હા હા તો સાચી વાત છે. મારો તો એવું કવું છે કે પાણી તો તમે દખો દિવસમાં ક આઠ દસ ગિલાસ પીવા જોઈએ. પાણીથી શું થાય તમારું શરીર સ્વસ્થ રહે છે. તમારે હમ તમારે તબિયત ના બેગડવાની. હમ, તાપમાન ના દિવસ માં તો તમને પાણી પીવું બહુ જરૂરી છે.
હા તો સાચું જ છે, પાણીથી આપને હાઈડ્રેશન મળે.
હમ.
એટલે. તો બિલકુલ આ તો સાચું જ છે અને તો. ઝાડા બી લગાડવું જોઈએ કારણ કે એનાથી જ પાણી વધારે આવે.
હા હા તો સાચી વાત છે તમે જેટલા વૃક્ષ લગાડવાના. તેટલો જ પાણી વધારે આવવાનો. વરસાદ ન તો આ ઋતુ જ છે કે ઘણા જંગલો માં વરસાદ બહુ થવાની અને બીજી વાત એ એમ કે બાકી તમે મેટ્રો સિટીમાં તો હ વૃક્ષ જ કાટી લાકા ના તો તેના માટે વરસાદ નય આવવાની હા તો હમ્મ
અમારા ગામમાં પેલાં કુવા હતા ને હવે ઘણા કુવા સુકાઈ ગયા છે એટલે તો વર્ષાની બહુ વાટ દેખે છે.
હમ્મ. બરાબર છે. હા દેખો પાણીનો તો ઉપયોગ તમે બધા જ વાતે કરવાના. પેલો તો તમને પીવા માટે પાણી નો વાપર કરવાનો. બીજો તમાતો બધા વાતે કપડા ધોવા માટે જમવા બનાવા માટે તમારા ભટ્ટા જવાથી તો પાણી જ લાગવાનું તમને હા તો છે કે નઈ સાચી વાત છે.
એટલે એટલે પાણીનો વિચાર કરીને ઉપયોગ કરવા જરૂરી જ છે.
હા આ તો છે. પાણી નો તો દેખો ઉપયોગ કમ છે કમ કરવાનું.
અને તો પછી શાકભાજી પાણી હું બગીચામાં નાખું છું તો એથી છોડીને પણ ફાયદા થાય છે.
બરાબર છે. હું તો તમને આ કહું પાણી જે છે ને આ તો રોજની ગરજ છે.
હા.
હમ પાણી વગર તો જીવન જ નથી ચાલવાનું. શું લાગે તમને?
અને તો ધોતા પાઈપની બદલે ઢોલ ના ઉપયોગ કરીએ. તો ઘના પાણી બચી જાય. સાચ પણ તો ઘણા લોકો ટાંકી ભરાઈ જાય પછી પણ મો ટર બંધ ના કરતા.
હા આ તો સાચી વાત છે.
એટલે પાણી વેસ્ટ થાય છે.
હા વેસ્ટેજ તો નહી કરવાનું પાણી બીજું કઈ તમને કેવાનું છે ભાઈ શું ઘણા ફાયદા થવાના પાણી
હમ્મ. અને તો જો પ્રત્યેક વ્યક્તિ થોડી જવાબદારી લે તો ઘણા ફરક પડી શકે જેમ કે શાળાઓ મેં પણ બાળકોને પાણી બચાવવાની માહિતી આપ બીજોએ
હમ હમ ખેતી માટે પાણી નું કેટલું જરૂરી છે તમને માલુમ છે
હા માલુમ છે.
હમ તમારા પપ્પા બી જ જ જતા હશે ખેતીમાં તમારા દાદા જતા હશે તેમને માલુમ હો છે પાણી નું કેટલું મહત્વ છે ખેતી માં.
હા અને તો ઘરમાં કપ આપણા ખેતી માટે બી અને તો પછી ઘરમાં વાપરાને બી પાણીની બહુ જરૂરત છે
હમ હા તો છે ઘરમાં તો ઘરો ઘરને વાપરાનું આવે છે પાણી
હમ
પીવાના રાંધવાના નાહવાના કપડા ધોવાના સાફ સફાઈમાં હા તો વાત છે પણ તમને એક વાત માલુમ છે કે આજકાલે તો લોકો ફિલ્ટર ન જ પાણી પીવાના પણ ફિલ્ટર નું પાણી જે જરૂર છે તે એટલું સારું નથી આપણા શરીર માટે.
સાચું જ છે પછી એ પાણી પાણી શું માટે વાપરે છે કે જેમ કે બગીચ ચામાં સાફ સફાઈ અને તો ક્યારેક વાહન ધોવા માટે આ તો ખુબ સોચો ઉપાય ઉપાય ઉપયોગ છે પાણી શુદ્ધનું
હા તો છે એટો ઉદ્યોગોમાં પણ પાણી વાપરાય છે જેને કે કારખાનામાં હોસ્પિટલમાં
હમ
વીજ નું ઉત્પાદન માં કારખાનામાં પાણી જરૂરી છે ને ત્યાં
હમ એટલે જ
તો ઘણી જગા આપો પાણી નો અછો ચીચીવો મળે છે
હ હું પણ મારા મિત્રોને પાણી બચાવવાના વિશે વિશે જરૂરી જ કરીહીશ જો પ્રત્યેક વ્યક્તિ આવી નાની શરૂઆત કરશે તો પછી ઘણા મોટા બદલાવ આવી શકે
હમ હા અને તમે એક વાત જોઓ નદી અને તલાવમાં કચરો લાગવાથી પાણી બટું ખરાબ થાય છે તો તમે ત્યાં કચરો નથી લાગવાનો પાણી સ્વચ્છ રાખવાનું તે આપને જ ફરજ છે
ન તો આજકાલ તો ઉનાળામાં બી દર વર્ષે વધારે ગરમી થાય છે અને તો એના કારણે પાણી પાણીની માંગ પણ વધી જાય છે અને તો અમારા ગામમાં ઉનાળા માં દિવસે દિવસ લોકો સવારે વહેલા પાણી ભરવા જતા હોય છે. પછી અમારી બાજુ પણ એવી જ સ્થિતિ તે અને તો ટાંકી મૂડી આવે બધી બધાને તકલીફ પડે
બરાબર છે
અને હું તો આજ કહીશ કે પાણી આ એક પ્રકૃતિ નો અનમોલ ભ છે આપના લોકોને તો તેની કિંમત કરવાવી જોઈ
હમ ખુબ સરસ આજે તો તમારી સાથે વાત કરીને ઘણુ સારું લાગ્યું.
હા ચાલો પછી મળવાના-
હા ઠીક છે ધ્યાન રાખજો આવજો.
હમ જય શ્રી કૃષ્ણ.